હલો વૈષ્ણા રાધે રાધે.
અરે અધે કેમ છો તમે?
બસ મજામાં, તમે કેમ છો?
હા હું પણ મજામાં છું હમણાં તો જે ગરમીની સિઝન આવી રહી છે એટલે કે ગરમી જે આપડી ચાલી રહી છે, ખુબ વધી રહી છે કારણ કે હાલમાં જે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને હમણાં તો વરસાદ પણ હમણાં તો, આજે પડ્યો છે અને હ તો ગરમી પણ ખુબ લાગી રહી છે. કારણ કે વરસાદ પડ્યો છે તેનાનો તો મિનિંગ જ નથી રહ્યો. કારણ કે એટલો બધો વફરાટ પણ લાગે છે હમણાં તો ઘરે પણ બેસી નથી રતો, ઘરે પણ રાતનો તો એટલી બધી ગરમી લાગે છે ભલે પંખો ઓન હોય તો પણ આપણને ખુબ ગરમી લાગે જ છે, હવે શું કરીએ એનું કારણ મુખ્ય તમે જાણો છો કે પ્રદુષણ જ છે, એટલે કે આપણે જેટલું પ્રદુષણતા ઓછું કરું ટલું આપણા માટે સારું છે બાકી તમારે શું કેવું છે તમારા બાજુ કેવું ચાલી રહ્યું છે હમણા.
હા અમારા બાજુ પણ સવારે વરસાદ પડેલો પછી બપામાં એટલો સ્ટાફ પડ્યો એટલે વાતાવરણ બે જાતના મિક્સ થઈ ગયા હો તો આપણા મનુષ્યના શરીર માટે ખુબ નુકસાનદાયક છે, અને પાછું રાતના ત્રણ ચાર અને પાંચ વાગે પાછો વરસાદની આગાહી બતાવે છે, હવે ખબર નહીં. પડશે કે નહીં પડશે અને આ જ રીતે વાતાવરણ રહેશે તો મનુષ્ય બીમાર પડવાના ચાન્સ ખૂબ ઘણા રહેશે અને મનુષ્ય પોતાના શરીર પર કાળજી રાખવા પડશે તેના લીધે એ લોકોએ ખોરાક પર ધ્યાન રાખવું પડશે અને પાણી પણ ચકાસીને પીવું જોઈએ ગંદુ પાણી પીવું જોઈએ નહીં પાણીના ગાળીને અને ઉકાળીને કા તો આરો પ્લાન્ટ નું પાણી પીવું જોઈએ જેથી કરીને શરીર સ્વસ્થ રહે અને શરીરમાં કોઈ પણ જાતની બીમારી પેદા ન થાય તમે કઈ રીતે શરીરમાં પોતાનું તંદુરસ્તી જાળવો છો
હું તો પોતાનું શરીર સ્વસ્થ રાખું છું, અને આખો દિવસ એમ તો મોસ્ટલી તમે જાણો જ છો કે આપણે પાણી ગમે તેવું ની પીવું જોઈએ પાણી શુદ્ધ કરીને પીવું ખૂબ જરૂરી છે કારણ કે પાણી જો આપણે ગંદુ પીશું ને ગંદુ ગંદડા જીવ જંતુ પીશું તો પછી આપણને નુકસાન થવાની શક્યતા વધી જશે એમ એટલે આપણે ખુબ કાળજી રાખવી જોઈએ કારણ કે આપણે જો પોતાના શરીરનું કાળજી ની રાખશું તો પછી બીજું કોણ રાખશે, એ આપડે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે આપણે જેટલું વધારે આપણા શરીરનું ધ્યાન રાખશું તેટલું આપણા માટે સારું છે બાકી તમે પણ જાણો છો કે જેમ તો ઘણા બધા લોકો એવું પણ વિચારે છે કે પોતાનું શરીર તો એ સારું રહેશે પરંતુ એ લોકો ઘણું બધું પ્રકારનું બહારનું પણ ખબ ખાઈ લે છે એના લીધે પોતાનું શરીર એટ ખુબ નબળું પણ પડી જાય છે અને ઘરનું ખાવા લોકો બધ તાળે છે એટલે મોસ્ટલી બધા લોકો એવું વિચારે છે આપડે બહારનું જ ખાઈ તો કેટલું બધું સારું લાગે એ લોકોને ખબર પડે છે કે આ બહારનું તમે ખાવાથી તમને કેટલું બધું નુકસાન કરે તમન શરીરને થાય છે, એ નથી વિચારતા આમ એટલે કે એ લોકો વિચારવું જોઈએ કે પોતાનું શરીરનું સ્વાસ્થ્ય યોગ્ય રાખવા માટે યોગ પ્રકારની કસરત કરવા જોઈએ યોગા કરવા જોઈએ સ્વાર મથી દોડવું જોઈએ એવ બધું કરવું ખૂબ જરૂરી છે કાર સારું કે આપણે જેટલું વધારે આપ શરીરનું સારું આપણે ધ્યાન રાખશું તેટલું આપણ ઘણા બધા જે એક્ટિવિટી કરવામાં આપણને યુઝફુલ થવાનું જ છે બાકી તમે પણ જાણો છો કે આપણા શરીર ફિટનેસ સારી રાખશું તો પછી આપણને ઘણા બધા પ્રકારની પ્રવૃત્તિ કરી શકશું અને તમે તો આમ તો મોસ્ટલી આપણા જો તમે જાણો છો કે અમારે ફિટનેસ તો રાખવી ખૂબ જરૂરી છે કારણ કે આજકાલના આધુનિક યુગમાં આપણે ઘણાં બધા દોડધામ કે બજુ એવું ટોપિકસ રહેવાની જ છે એટલે આપણી પોતાની ફિટનેસ સારી એવી રહેશે તો પછી આપણે ઘણા બધા પ્રકારના કાર્યર કરી શકશું બાકી તો અમારે ગામડું છે તેમાં તો તમે જાણો છો કે ગરમીની સિઝન અમ ચાલી રહી છે, અને પાણી પણ એવું સારું, અમને તો નથી મળતું કારણ કે ત પાણીમાં બધું નદી તળાવ સુકાઈ જાય છે બધી પરિસ્થિતિ ઉભી થાય છે, એટલે કે આવું બધું પરિસ્થિતિ પાણી આપણ આખું જીય છે પાણીના શક્ય જ નથી એટલે સમોસો મોસ્ટલી આપણને પેલા તો પાણી જ જોયાએ પેલા આપડે ખોરાક વગર ત રહી શકીએ પરંતુ પાણી વગર રહી શકતા નથી બાકી તમારા વગર કેવું ચાલી રહ્યું છે જે પાણી પાણીને બધું મહત્વ આપતા છે બધા લોકો કે પછી પાણીનો બધો દુરુપયોગ કરે છે
હા, ભાઈ અમારા બાજુ લોકો પાણીને મહત્ત્વ તો આ, પતા જ છે પણ ત કે અમુક લોકો ક્યાં રાખે અમુક લોકોહદભ્ય ધ્યાન ના રાખે તો જે ધ્યાન ના રાખે તે લોકો એને ઘણી વખત જાગૃત કરી આપ છે પણ એમાં અમુક લોકો જાગૃત થયા છે પણ અમુક લોકો જાગૃત નથી થયા તો તે લોકોને પણ લોકો વડે જાગૃત કરવામાં આવે તો એ લોકો બી જાગૃત થશે અને બીજી વાત તમે કીધું ખોરાક બારનું વધારો ન ખો જોઈએ એ તે વાત સાચી છે કારણ કે એ લોકો એકનું એક તેલ ઘણી વખત વાપરતા હોય છે તેના કારણે એ તેલ નુકસાન કરે છે અને આ વસ્તુ આપણે ઘરે નથી મલતું એવું એમ એટલે આપણે ઘરે સારું એવું બનાવીને ખાવું જોઈએ બારનું ખાવાનું ઓછું કરવું જોઈએ કોઈ કારણોસરત પ્રોબ્લમ આવે ત્યારે લોકોએ બારનું ખાવું જોઈએ અને બરનું ખાવાનું પણ સાદું અને હલકું ખાવવું જોઈએ જેથી કરીને આપણા શરીર માટે સારું હોય કે તેલ વાળું ને બધું જાત જાતનું મેદા વાળું એવું ખાવું ન જોઈએ અને બીજી વાત કે તમે કીધું કે આપણી આજુબાજુ સ્વચ્છ રાખવી જોઈએ તે વાત સાચી છે કે આપણે આજુબાજુ ગંદકી ન કરવી જોઈએ જેથી કારણે આપણી નદી ને લોકો નદીનું પાણી એવું નદીનું પાણી દૂષિત થશે તો તેમાં મચ્છર અને જાત જાતના જંતુઓનો ઉદભવ થશે અને એ જંતુઓ આપણા શરીર માટે નુકસાનદાયક છે એ આપણા ખોરાકો ઉપર બેસશે ખોરાકો આપણા બાળકો રમતા લોકોને કશે અને જાત જાાતની બીમારી ડેન્ગ્યુ મેલેરિયા વગેરે, વગેરે ઉદભવ થશે અને આ વસ્તુ ખૂબ ડેન્જર કહેવાય ઘણી વખત આવી બીમારી થતા લોકો મૃત્યુ પણ પામે છે એટલે આ વસ્તુનું આપડે ધ્યાન રાખવું જોઈએ એના માટે આપણે એની દવાઓ મળે છે ક્રીમ મળે છે તેનો ઉપયોગ કરવો જોઈએ અને લોકો મચ્છરદાની લગાવીને સુવું જોઈએ અને ઘરમાં ઓલ આઉટ પન લગાવીને જ સુવું જોઈએ શું તમે આ બધું વસ્તુનો ઉપયોગ કરો છો
હા ભાઈ એટલે કે હવે તો રાતના પણ આપણે જે સુએ ત્યારે પણ આવા મચ્છરો કે જેવા ઘણા બધા પ્રકારના અ જેમ કે બધા કોક્રોજો ભણવા મળતા હોય તો ચોમાસાના સિઝન માં બધા આવી રહી છે અને હું પણ જ્યારે સુ ત્યારે આવો બધો ઓડોમાસ છે કે પછી કે જે ઓલ આઉટ છે એવા બધા પ્રકારના એવા બધા લાવું જ પડે છે કારણ કે હમણે જે મચ્છર રોગો થકી એટલે કે મચ્છર આપણને કડે તો પછી તે એ નહી ચાલે કારણ કે મચ્છર જો આપને કડી જાય તો પછી આપણને ઘણા બધા પ્રકારના રોગો કે એવું થઈ જાય છે જેમકે મેલેરિયા છે એ બધું ઘણું બધું જેરી ઇન્ફેક્શન બધા રોગો છે. જેના લીધે આપણા શરીરને ખૂબ ઇન્ફેક લોકો ઇફેક્ટ કરે છે અને આપણને ખૂબ એવું ટાવ વાવ પણ આવી જાય છે એટલે પછી આપણે ગંભીર બીમારીમાં જતા રયે એટલે કે આપણે હમણાંથી આપણે સક્ષમ રહેવું જોઈએ કે હમણાંથી આપણે સુરક્ષા પ્રબંધ કરવી જોઈએ. કારણ કે જો હવે તો મોસ્ટલી તમે જાણો છો કે પ્રદુષણ ના કારણે બધા જીવ જંતુ કે પછી આવા મચ્છરો તો પે પહેલા થવાના જ છે અને આપણને નુકસાન કરવા માટે એ લોકો એવું તો કરશે એટલે કે આપણે જેટલું વધારે નુકસાન એટલે કે પ્રદુષણ કરતા અટકાવશું તેટલું આપણા માટે સારું જ છે. કારણ કે આધુનિક જીવનમાં તમે જાણો જ છો કે આપણે જેટલુ કચરો ગમે ત્યાં ફેકસુ ગમે ત્યાં આવુ બધા વ્યસનો કરનાર બધા લોકો ગમે ત્યાં થૂકી દે છે બધું ધૂમ્રપાન કરીને એવું બધું ની ચાલે કેમ કે એ લોકો હમણા આવું કરશે તો પછી આવનારી પેઢી શું શીખશે એ લોકો પણ એ વ્યસનો કે એવું કરવા એ લોકો પ્રેરિત એ છે. એટલે એ લોકો ધિયાન રાખવું ખૂબ જરૂરી છે કે એ લોકો આવું વ્યસન એવું ની કરવું જોઈએ. અને યોગ્ય આપણા જે સરકારે છે યોગ્ય પગલા લેવા જોઈએ કે શહેરોમાં, ગામડાઓમા આવા કેમ્પ યોજવા જોઈએ કે ત્યાંના બધા લોકો આ બધા વ્યસનો છે એ લોક બો બધું કેવી રીતે વ્યસન નો જે બધા છે તે લોકોને સમજાવવું જોઈએ ને કેવી રીતે દૂર કરવા બધા ગામના લોકો પણ અમુક લોકો છે જે વ્યસન કરતા છે તે લોકોને સમજાવવું જોઈએ કે તમે વ્યસન ની કરો કે વ્યસન કરો તો તમને શું થશે આગળ જતા એ બધું સમજાવવું જોઈએ તો પછી આપણા દેશ ખૂબ આગળ વધશે અને આપણા દેશનું નામ રોશન થશે એમ. બાકી તમારે શું કરે તમારા બાજુ આવા જે તમે શહેરમાં રહો છો તમારા બાજુ કેવું ચાલે જેથી બધા અમુક લોકો વ્યસન કરતા છે પરંતુ તમારા જે શહેરોમાં બધા સરકાર કોઈ પ્રકારના પગલા લે છે કે તમારા બાજુ આવા કોઈ કેમ્પ યોજે છે કે આવું બધું. આવું વ્યસનો કે પછી આ ફિટનેસ કેમ્પ કે પછી એવું બધું કરે છે કે ની કરે છે.
ના અમારા શહેરમાં આવા પ્રોગ્રામો તો નઈ થતા પણ ઘણા બધા સોશિયલ મીડિયા પર જાહેરાતો કરે છે કે આવુ વ્યસન ના કરવું જોઈએ પણ તો પણ લોકો સિગરેટ તમાકુ, પાન, ગુટકા, મસાલા જાત જાતનું ખાય છે અને આ વસ્તુ ખુબ નુકસાનદાયક હોય છે લોકો તમાકુ ન ઉપયોગ કરે છે. તમ્બાકુ થી કેન્સર થાય છે એમાં લખેલું હોય છે. તે છતાં પણ લોકો એનો ઉપયોગ કરે છે અને ચૂનો ચૂના થી આપડી ચામડી ફાટી જાય છે તે છતાં લોકો એનો ઉપયોગ કરે છે તો આ બધુ વસ્તુ લોકોને ખબર છે કે નુકસાનદાયક છે તો બી એ લોકો એવા એમાં ઘુસી ગયેલા છે. કે એનું સેવન કરતા જ રહે છે આ લોકોને કેટલું બી સમજાય પણ એ લોકો એ સમજતા નથી તમારા બાજુ કોઈ એવા લોકો છે.
હા છે ને પરંતુ અમે સમજાવ્યા છે અને ઘણી વાર એ લોકોને કીધું પડે છે કે ભાઈ તું આવું કરશે તો પછી તમારા પરિવાર ન શું થશે. છે એમ. ને તારો ભવિષ્ય તમારા શું કરશે એટલે કે મે કીધું છે કે તમે આટલા હવે આટલા દે આટલા વરહે તમે વ્યસન કરતા આવી રહ્યા છો તો પ તમારા પરિવાર માટે તમે વિચારો અને તમારા આગળ જતા જે તમારા બ બાળકો છે તેમના માટે તો વિચારો જીરીક કે તમે જે આવું વ્યસન કરીને આવું તમારે આયુષ્ય પુરુ કરશે તો પછી એ લોકોનું આગળ જતા શું થશે અને ગમે ત્યારે તમને આવું ગઈ પણ વગરની બીમારી થઈ જાય કારણ કે આવ બધા વ્યસન કરવાથી તમારા બોડી તરત અસર થાય છે. એટલે એ વિચારવું ખુબ જરૂરી છે. બાકી તો અમારા ગામડાઓમા તો બધા લોકો મોસલી વ્યસન માટે જાગૃત જ છે અને અમુક લોકો તો છે તમે જાણો છો કે અમુક લોકો બીવડાવાથી પણ સમજતા નથી. એ અમુકને માઇન્ડ હોય છે એટલે એજ કે બધી રીતે આપણે આવા બધા વ્યસનનો થી દૂર રહેવું જોઈએ. અને આવા બધા જે સિગરેટ બધા પીતા લોકો હોય તેનાથી આપણે દૂર રહેવું ખૂબ જરૂરી છે. જે સિગરેટ મેથી નીકળતો ધુમાણો છે તે મોસ્ટલી એ લોકો પીવા કરતા એ લોકોને ખૂબ અસર નહી કરે પરંતુ જે આપણે જે સ્મેલ લઈએ તેને ખૂબ વધારે અસર કરે છે જે આપણા શરીર બોડીમાં જાય તો પછી આપણના ફેફસાના ખૂબ અસર કરે છે. કારણ કે એની સ્મેલ એટલી ખરાબ આવે છે એટલી દુર્ગંધ જેવી આવે છે કે આપણે એ સ્મેલ કરી જ નથી શકતા. જે આપણા શરીરને આપણા શ્વાસ લઈએ જે હવાની આપણને ખુબ અસર કરે છે બાકી તો એ છે એટલે કે તમે પોતાનું ફિટનેસ પર ધ્યાન રાખો તમે તો કોઈ આવ પ્રકાર તમે વ્યસન નથી કરતા હશોન.
ના ના ભાઈ આ પ્રકારના વ્યસન નથી કરતા અને એના જે વ્યસન કરતા નથી એ પણ અ દૂર જ રહી છીએ કારણ કે આ વ્યસન કરીને લોકો પોતાના ઘર બાર પોતાના ફેમિલીને પણ ગુમાવી દે છે અને કેટલું મોટું દેવું કરી દે છે પછી એન્ડ મોમેન્ટ પર પર લોકો સુસાઈડ કરી દે છે હમણાં જ વલસાડમાં એક કિસ્સો બન્યો હતો કે એક છોકરો વધારે દેવું કર્યુ. કસે થી લોન લીધી હતી અને એ લોનની ચૂકવવી ન શક્યો હતો તો એ ઇમારત પરતી કૂદી ગયો તો આવા કામ જ કેમ કરવા કે જેના કારણે આપણે નુકસાન કરીએ આપણી ફેમિલી દુખી થાય આપણે પણ દુઃખી થાય આવું કામ કરવું ન જોઈએ શ તમે આવા કંઈક કામ કરો છો?
ના ના ભાઈ આવું તો કોઈ અમે કામ કરુ ની ને આવું વિચારવું પણ નહી સારું તો ભાઈ મડીયે પાછા. આવી બધી સમસ્યા તો દેશમાં થવાની છે તેના વિશે પાછી આગળ વાતચીત કરીશું.
હા સારું ભાઈ મળ્યા. ભાય.
બાય.